અવાજ આવી રહ્યો છે, હા અવાજ આવી રહ્યો છે, આમાં આ વ્યવસ્થિત આવી રહ્યો છે. અવાજ આવે આમાં વધારે વ્યવસ્થિત અવાજ આવી રહ્યો છે.
હા આવી રહીયે છે.
હા. અમ તો હવે આપડે મને એવું લાગે છે શિક્ષણ ઉપર પણ વાત કરવી જોઈએ આપણને.
હા બિલકુલ સાચી વાત છે તમારી.
હા. તો આજની તમને શિક્ષણ પદ્ધતિ કેવું લાગે છે આમ? મારે તો થોડુંક આમ હેડેક જેવું લાગે છે. પેલા કરતા તો, આમ માથા ભારે થઈ ગયું છે બધું. પણ હવે વિકાસ ને નામે આગળ જ એટલું બધું વધી રહ્યું છે કે એમાં પછી. આપણને આપણે તો હવે જુનું જ પકડી ને બેસીએ તો, તો તો પછી પાછળ રહી જાય બધા. અને આ હવે હું જોવુંઇ રહ્યો છું કે ભાઈ કેટલું બધું નાના છોકરાઓને આ વસ્તુ કરાવવી છે, ઓલી વસ્તુ શીખાડવાની છે, પેલી વસ્તુ શીખાડવાની છે, શીખાડવાનું ઘણું બધું આવી ગયું. હમણાં ના ભણતર માં. અને મને એવું લાગે છે. કે ખબર નઈ હવે બચ્ચાઓ અમ મને એવું લાગે છે, કારણ કે અમારા ટાઈમમાં અમે લોકો આટલું બધું અમને આમ. અ એક ભેગું જ બધું કરવું નહોતું પડતું. હવે ના છોકરાઓને આમ, પણ હવે આમ બચ્ચા ઓ છે પણ એમ કે ને કે અ ઝેન જી પેઢી, તમે કહી રહ્યા છો ને જેમ કે ભાઈ અ અ ઓલરેડી એ એટલા હોશિયાર હોય છે. કે આ લોકોને આ બધું એક ભેગું આવે છે. એ અમને ઓખું લાગે છે, પણ એમને ઓખું નથી લાગતું, એમને આમાં જ મજા આવે છે. એક ને એક વસ્તુમાં એ લોકોને કંટાળો આવવા લાગે છે. એટલે એવું હું અ વિચાર કરી રહી છું, તમે શું કહો છો એના માટે? કે હમણાંના શિક્ષણ માં વધારે બધું, ઘણું બધું નથી આવી ગયું બધું.
હા, ઘણું બધું તો આવી રહ્યું છે. પણ તમને કીધું ને કે જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે. તેમ તેમ આપણું શિક્ષણ પણ આજે ખૂબ જ જરૂરી બની રહ્યું છે. કારણ કે આજે જ્યાં જોઈએ ને, ત્યાં શિક્ષણ વગર તમારું કોઈ જ વેલ્યુ નથી એવું મને લાગે છે. આ અધૂરું અધુરું શિક્ષણ કે આપણે શિક્ષણ નહી લઈએ તો તો આપણને કેહેવાય ને કે સોસાયટી એક્સેપ્ટ નહી કરે, મતલબ કે આપડી કોઈ વેલ્યુ ના હોય, જો આપડે આપડે સારું એજ્યુકેશન લેવુ હોયના, સારા શિક્ષિત વ્યક્તિ બને તો. આપણને ગામવાળા લોકો લોકો સામેથી આવકાર આપે કે, આવો બેસો આમ તેમ. બોલે સામેથી તેને એક રિસ્પેક્ટ બની રહે પરંતુ જે વ્યક્તિ ભણે નહી કે એકદમ અ અભણ રહી જાય કે એવું કઈ થાય તો તે વ્યક્તિને કોઈ ભાવ આપવામાં આવતો નથી. તેને કોઈ વેલ્યુ રહેતી નથી.
તો મને તો આ જમાનામાં તો એ જ લાગે છે કે જે છે એ તમારું શિક્ષણ જ છે કારણ કે જો તમે શિક્ષણ શિક્ષણ એકવાર લઈ લીધુ અને તમે સારી પોસ્ટ પર આવી ગયા. તો તમારું આગળ વધવુ ખુબ જ અ કેવાય ને કે સારું થઈ એવું મને તો લાગે છે તમારું શું માનવું છે?
તો તમારી સાથે છે કારણ કે આજે જેટલું ફાસ્ટ બધું ચાઇ રહ્યું છે. કે એમાં આપણેે પોતાને અપગ્રેડ કરવું બહુ જરૂરી થઈ ગયું છે. મારે પણ ઘણી વખત એમ લાગે છે કે ભાઈ અ અમે પાછળ રહી ગયા છીએ. અમે જમાના પ્રમાણે નથી હાલી રહ્યા કારણ કે આજનું અમે લોકો જોઈ રહ્યા છે એટલું બધું અ આમ કહે ને કે બધી ઇન્ફોર્મેશન આવી રહી છે. બધી આમ બધાને બધાને. બધી જાણકારી બધી જાણકારી લેવી છે, અને બધી જાણકારી હોવી જાણે જરૂરી બી બની ગયું છે, પેલાવી રીતના નહોતું. તમે આ વિશે જાણકારી છી ને ઓલા વિશે નથી જાણકારી ઠીક છે અને માણસો બીજા જે વ્યક્તિઓ તમે હમણાં જે કેમ કીધું, કે એ એ લોકો સ્વીકાર પણ કરી લેતા હતા કે હા ભાઈ બા કારથી બધામાં હોશિયાર ના હોય. એક જ બધા ન હુનર અલગ અલગ હોય. પણ આજના દિવ આવી રીતનામ જોઈ રહ્યું છે. જે હું યુવાનોને, તો મારે એમ લાગે છે આજના યુવાનો ને બધાની જાણકાર રાખવી જાણે ક જરૂરી બની ગઈ છે. કારણ કે કોઈક જાણકારી સમજો એ લોકોને ના હોય, તો પછી એ લોકોને છે નેમ શુ કરાવી નાખે છે બીજા જે જેને જાણકારો હોય છે ને, એ એમને નીચું બહુ દેખાવે છે, અરે શું અને આટલી બી નથી ખબર આમ કરીને વાત કરે એ લોકો ના સાથે, એટલે એ લોકો થોડું કામ, જે પોતાનું એક જે એમને પોતાનું સમાન હણા લાગાય લાગે છે ઘણી વખત આ લીધે આ કારણ ના લીધે. એટલે હા. આજના સમયમાં તો, શિક્ષણ બહુ વધી ગયું છે, પણ હા. પોતાને એ પ્રમાણે લેવલમાં લાવવું પણ જરૂરી છે, કારણ કે આપણે અગર નહી હોઈએ, એ શિક્ષણની આ જાણકારીઓમાં તો પછી આપ આપની જે આવતી પેઢી હોય કે આપણા સાથે જેની જે વ્યક્તિ હોય, એ પણ આપણા લીધે કરીને ઘણી વખત નીચું જોવા માટે બંધાઈ જાય છે.
હા બિલકુલ સાચી હા, બિલકુલ વાત સાચ આજે મેં ઘણા ઘરોમાં જોઈ રહ્યો છું કે ઘણી જગ્યા જોઈ રહ્યો છું કે, જેના માતા પિતાને શિક્ષણ સારું લીધું હોય, તેનું જ બાળક જે સારું શિક્ષણ લઈને આગળ વધી રહ્યું છે, કારણ કે જે વતિ ગરીબ હોય ને જે જેના માતા પિતા એ પહેલા શિક્ષણ નહી લીધું હોય. તે વ્યક્તિઓ કોઈ દિવસ આગળ વધી વધી શકતા નથી, તેઓ પોતે ત્યાં ત્યાં જ રહી જાય છે અને પોતાનું શું કેહેવાય પેલું દરરોજ ના શેર લાવીને શેર ખાવું. એવું જ થઈ જાય છે એ લોકોના માટે. તો એ બધું સારું નહી કહેવાય એટલે એ વ્યક્તિઓ એ પણ. એવું પોતાના બાળકો માટે વિચારવું જોઈએ કે ભલે અમ અ નહી ભણ્યા કે અમે ભલે ભણવાના રઇ ગયા પણ મારા બાળકને ભણી ગણીને કઈ આગળ વધારવું જોઈએ એવું કરાવવું જોઈએ ને તો આજે કેવું છે કે કરોડોપતિ ના છોકરાઓ જ કરોડોપતિ બની રહ્યા છે પરંતુ આજે જે ગરીબ વ્યક્તિ છે. તે માત્ર ને માત્ર ગરીબ ને ગરીબ જ થતા રહ્યા છે. તે લોકો પોતાનું દેવું ચૂકવા માંથી પછાડી નથી પડી રહ્યા. તો એ બાબત તો તમારે શું માનવું છે?
મારું તો એ માનવું છે અ કે આના માટે કરીને સમજૂતી આપવી બઉ જરૂરી છે. જો ગરીબ માણસનો દીકરો ગરીબ એટલા માટે છે કારણ કે એના પિતાને કોઈએ આગળ કેમ વધવું એ શીખાડ્યું નહીં એની સમજૂતી ના આપે કે આપણે આ જે ગરીબી છે એમાંથી પણ બહાર આવી શક એ છે વિવિધ પ્રયત્નો કરીને અને મને એવું લાગે છે કે અ તમે ભલે જે કહી રહ્યા છો કે કરોડપતિ ના છોકરાઓ કરોડપત તિ હોય છે પણ એનું રીઝન એ હોય છે કે કરોડપત તેના છોકરાઓ કરોડપતિ એના બાપ ના લીધે છે પણ જયારે એ વ્યક્તિ કે જયારે એ ઓલામાં ઉતરે છે. ત્યારે એ વ્યક્તિ પોતાનું કરોડપતિ પણું સાચવી શકે એવું મને બહુ ઓછું લાગે છે. કારણ કે આજે બગાડ વાળા બહુ અ વધારે પ્રમાણમાં છે કે કોઈ કરોડપતિ ના છોકરા હોય તો તો એમને પણ છે ને જયારે નમતું થાય જો સમય બધાને સરખું નથી આવતું કોઈને મોટો આવે છે કોઈને નમ તું પણ આવે છે. અને જયારે મોટા માણસો ને નમ તો સમય આવે છે ને ત્યારે એ એને ઝેલી નથી શકતા તો એમના બાળકો સાથે બી સેમ સિચ્યુએશન થાય છે. સેમ પરિસ્થિતિ એમના સાથે બી સર્જાય છે કે એ લોકો બી એને ઝેલી નથી શક તા અને એના લીધે ઘણી વખત એ પછી છે ને ખોટા માર્ગે દોરવાઈ જાય છે. અને પછી એ લોકોને એમ થાય કે હવે બધું પતે છે. તો પછી શા માટે હવે સાચવવાના ખોટા પ્રયત્ન પણ કરવા એવું બધું કારણ કે એક જે કઈ ને સંઘર્ષ મારે તો એમ લાગે છે કે સંઘર્ષ છે ને એ જીવનનો પાયો છે. અને એ પાયો અગર મજબૂત હશે ને તો જ છે ને એના ઉપર તમે પોતાના ભવિષ્યની અને પોતાના શિક ક્ષણને પોતાની અ પરિવાર ની સારી ઈમારત ઊભી કરી શકો એટલે સંઘર્ષ તો હોવું જોઈએ કરોડપતિ ના છોકરાઓનો સંઘર્ષ એમના જેવા હિસાબ નો હોય છે એમના લેવલનો સંઘર્ષ હોય છે એ લોકોને પણ આમ જ કાઈ નથી મળતું ઘણી વખત ઘણું બધું સહન કરવું પડે છે કારણ કે મારે એવું લાગે છે કોઈ કરોડપતિ હોવાના લીધે એ લોકો કો આપડી જેમ ખુલ્લી રીતના આમ ફરી નથી શકતા બારે આમ આપણેે જેવી રીતના આપણેે અ રોડ ઉપર ઉભા રહીને પાણીપુરી ખાઈ લઈએ એ લોકોને એમાં નમતું લાગે કે અરે અમે આ આટલા મોટા માણ ઘરના છોકરાઓ અમે લોકો આ થોડી ના ઊભા સહિ રહીને આવી રીતના ખાવાય થોડી અમારાથી એટલે એ બધી એ દીધી વિચારધારાઓ પછી અ બહુ અસર કરવા લાગે છે એક સમય પછી
હા બિલકુલ સાચી વાત છે ને તમે જાણો છો તે પ્રમાણે આજે આજે એજ્યુકેશન મતલબ શિક્ષિત ના શિક્ષિતમાં ઘણું બધું અ કેવાય ને કે અ બધા આગળ વધી રહ્યા છે માટે કોન અ એટલો બધો કોમ્પિટિશન વધી રહ્યો છે કે જેનું કોઈ હદ જ નથી. આજે લાખો વ્યક્તિઓ વર્ષે વર્ષ એક વર્ષમાં લાખો અ વ્યક્તિઓ ગ્રેજ્યુએટ થાય છે. પરંતુ ત્રીસ લાખ વ્યક્તિઓ ગ્રેજ્યુએટ થાય છે એક વર્ષે તો તેની સામે જોબ હોય છે પણ માત્ર ને માત્ર દસ થી પંદર લાખ મેક્સિમ પંદર લાખ ડિયુ. સુધી જેટલી જોબ હોય છે તો પંદર લાખ રૂ પંદર લાખ આટલા વિદ્યાર્થીઓ બેરોજગાર છે મતલબ આજે એજ્યુકેશન ના લેવલ પર એટલી બધી. કેવાય ને કે ચળબળ થઈ રહી છે કે આટલા બધા ગ્રેજ્યુએટ થઈને વર્ષે-વર્ષે પંદર-પંદર લાખ વ્યક્તિઓ તો બેરોજગાર રહે. તો એનો કોઈ મતલબ નથી મને તો એવું લાગે છે.
હા તમારી વાત એકદમ સાચી છે એટલે જ મેં કીધું ને કે ખાલી ભણતર જ આજે માણસો આજની તારીખમાં છે ને બધાઓ ભણતર ઉપર જ ધ્યાન આપી રહ્યા છે ભણતર ઉપર જ વજન આપી રહ્યા છે. મારું એવું વિચારવાનું છે કે ભણતર સાથે તમે એ લોકોને એક હુનર આપી દો. એમનો હુનર પહેચાનો તમારા અને હરેક બચ્ચામાં કોઈકને કોઈક હુનર છે જ. તમને એ હુનર શોધવાનો છે. મા બાપની જવાબદારી છે એને બદ બ્ચા ની અંદર શું હુનર છે એ શોધવાની અને પછી એ હુનર ને પોલિશ કરવાની. તમારો બચ્ચો આજની તારીખમાં હવે હું તમને કહું તો વૈભવ સૂર્યવંશી ને તમે જુઓ એના પાસે શું ભણતર છે. પણ હા એ ક્રિકેટ એનો હુનર છે. અને એ હુનરમાં એ એ પોતાને અ બાળ પણથી જે પોલિશ કરી રહ્યો છે ને એના લીધે આજે ચૌદ પંદર વર્ષ નો આ છોકરો અ ઇન્ટરનેશનલ લેવલે ડેબ્યુ કરી રહ્યો છે ભારતને પ્ર અ પ્રઝન્ટ કરી રહ્યો છે.
હા બિલકુલ સાચી વાત છે તમારી.
એટલે મારું તો એમ કહેવાનું છે કે હવે શિક્ષણ તો અ એના માટે બી એવું જ નહી પણ હુનર અ મોટુ મોટો છે મારે એમ થાય છે તે હુનર હોય ને તો પછી ગરીબનો દીકરો ગરીબ ના રે. અને અ કરોડપતિના દીકરા ને એનો બાપ કરોડપતિ ઇ અ હોય એવું જરૂરી ના લાગે. એનો હુનર જ અ માણસનો હુનર જ એને આગળ અ લઈ જાય છે. એટલે એને હુનર ની પહેચાન અ હોવી જરૂરી છે અને પછી એ પ્રમાણેના વ એના એને કેને કેમ સક્ષમ બનાવવાના પ્રયાસ કરવા જરૂરી છે. કે આ હુનરમાં હું હજી કેમ સક્ષમ થાઉ હજી હું કેમ આમાં પોતાને સફળ બનાવો. એ રીતનો એક કેને કે એ જે ઘસારો આવે ને ત્યારે જ એ અ એટ એટલો સરસ આમ જઝળહાળહાટ કરી શકે ને કે પછી બધાની આંખો અંજાઈ જાય.
હા બિલકુલ સાચી વાત છે મે ઘણા બધા અસફળ વ્યક્તિઓ જ પોતાની લાઈફમાં સફળ પણ થઈ જાય છે એવું મને લાગે છે કારણ કે મેં બહુ બધાને જોયા છે જેમ કે વિરાટ કોહલી, સચિ સચિન તેંડુલકર પછી એ બધા ઘણા બધા વ્યક્તિઓને જોયા છે જે પોતાની અ અ અસફળતાને લઈને જ. પોતાની લાઈફમાં એટલા બધા સક્સેસફુલ થઈ ગયા છે કે જેનું કોઇ હદ જ નથી.
હા કાણ કારણ કારણ કે એ લોકો એ પોતાને અસફળ અસફળતાને સ્વીકાર કરી અને વળી પાછું એને પોતાની અસફ સફળતાના કારણ ને શોધ્યા છે. એમણે જોયું કે હું અગર આ વખતે અસફળ થયો તો એનું કારણ શું હત અને એ કારણ ઉપર એ લોકો એ ફરીથી કામ કર્યું છે. અને મજબૂતીથી કામ કર્યું છે અને વળી પાછું હારવા માટે કરીને પોતાને એ લોકો એ તૈયાર પણ મૂક્યા છે કે હું આના ઉપર કામ કરી રહ્યો છું અને તે છતાં પણ હું અગર અસફળ થઈશ. તો હું વળી પાછુ મારા પ્રયત્ન ચાલુ જ રાખીશ હું મારા પ્રયત્ન બંધ નહી કરીશ. કારણ કે જયારે માણ.